હલો
કેમ છો મજામાં છો ને
હા મજામાં છે તમે કેમ છો
બહ અષ મજામાં છે તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છએ પર્યાવરણના પ્રદુષણ વિશે
હા
તો જેમ કે આજે બે હજાર છવ્વીસ માં જોઈએ તો પ્રદુષણ એટલું વધી ગયું છે કે એની હદ જ નીકળી ગઈ છે. વાયુ પ્રદુષણ જળચળ પ્રદુષણ પછી આપણે ધ્વનિ પ્રદુ અનેક પ્રકારના પ્રદૂષણો આજે જોવા મળી રહ્યા છે તો એમાં પર તમારું કેવું શું છે એ મારે જાણવાની ઈચ્છા છે.
મને એવું લાગે છેુણ વધુ કાર વૃક્ષો કપાવાનું કારણ મને તો લાગી રહ્યું છે. કારણ કે આજે વૃત્સો ખુબ જ વધારે ખવાાઈ રહ્યા છે જેના કારણે મને એવું લાગે છે કે. હવાઓ શુદ્ધ રહેતી નથી અને પ્રદુષણ થાય છે તમારું શું માનવ છે.
તમારી વાત સાચી છે. અરે વૃક્ષો જોઈએ તો એટલા કપાઈ રહ્યા છે જે ઓગણીસો નેવુંની જે રિપોર્ટ બહાર કાઢવામાં આવી હતી તેના કમ્પેરમાં આજની રિપોર્ટ આપણે સાથે. આપણેે પ્રતિયોગિતા માં જોડીએ તો આજના જમાનામાં ત્રીસ ટકા જેટલું વૃક્ષોનું કપાણ વધી ગયું છે જેના કારણે. વૃક્ષોની સંખ્યા ઘટવાના કારણે પ્રદૂષણ પણ વધી રહ્યું છે
હા બિલકુલ સાચી વાત ને આજે કેવો મોટી મોટી કંપનીઓ આજે પોતાના મોટા મોટા રાખી રહી છે જેના કારણે તે પ્લાનમાં ઘણા બધા વુક્ષો કપાઈ રહ્યા છે અને કંપની બને પછી પણ એ લોકો પણ ઝેરીલી ગેસ હવા તે હવામાં છોડી રહ્યા છે જેના કારણે આજે પ્રદુષણ ખુબ જ વધુ થ વધુ થઈ રહ્યું છે જેના કારણે આજે ગરમી પણ એ જ રીતે વધી રહી છે તો અમારું શું માનવું છે એમાંથી
મા, મને તો એકદમ સાચી વાત લાગે છે. તમારો થોડો અવાજ ઉપર-નીચે થાય છે. અ જેમ કે આજના જમાનામાં જોઈએ. તો એટલા કંપનીઓને કોઈ રેસ્ટ્રિકશન લગાડવામાં આવ્યા છે. પરંતુ પ્રતિબંધ એટલા લિમિટેડ છે. જેના કારણે ફેક્ટરીઓ ઇનલિગલ રીતના કે લીગલ રીતના કાયદેસર કે અકાયદેસર એ લોકો વાયુમાં પ્રદુષણ કરે જ છે. તમને એમાં કેવું લાગે છે?
હા, શું કેવું?
અ, એમ કહું છું કે પ્રદુષણ કાયદેસર કે અકાયદેસર? ધણીની ફેક્ટરીઓ કરતા જ હોય છે, એમાં તમારું શું કેવું છે?
હા, બિલકુલ સાચી વાત. ઘણી બધી કંપનીઓ ને સરકાર દ્વારા બેન કરવામાં આવે છે, પણ એ લોકો ઈલિગલ રીતે પણ પોતાનું સ્થાન જાળી રાખે છે અને પોતાનું. ઝેરીલી ગેસ, ઝેરેલું પાણીથી નદી નાળામાં અથવા બહાર છોડી દે છે. તો એ ખુબ જ અયોગ્ય છે, મને તો લાગે છે. તમારું શું માનવું છે એનાથી?
હા, તમારી વાત સાચી જ છે. એ, એ પહેલો ટોપિક થઈ ગયો. બીજો ગેસ પ્રદુષણ, વાયુ પ્રદુષણ એ રી થાય છે કે કોઈ પણ વ્યક્તિ નો ખોરાક ખરાબ ખાઈ લીધો હોય. અને એ ખોરાક ખાવાના ખરાબ ખાવાના કારણે, જેમ કે મારો મિત્ર છે. એ લોકો પછી રાત રાતના મિથેનોઇલ જે ગેસ છે. એ લોકો છોડતા હોય છે. જેના કારણે પ્રદુષણ વધી રહ્યું છે. આ ટોપિક પર તમારું શું કેવું છે?
એ તો કુદરતી છે. એનથી એટલું પ્રદુષણ થતું નથી, પરંતુ આજે જે મોટી-મોટી કંપની અને મોટા-મોટા કારખાનાઓ, જે પોતાનો કેવાય ને કે, શુદ્ધ હવા મતલબ, જહેરીલો ગેસ. કારણે આજે એટલું પ્રદુષણ વધી રહ્યું છે કે આજે ઘણા લોકોને તકલીફ થાય છે અને તેનાથી. કીધી કેટલાક જણની લોકોની તો મોત પણ થઈ જાય છે. તો તમારે આ બાબત પર શું માનવું છે?
તમારી વાત સાચી છે. એમાં એવું આવે કે હવે આપડે, જેમ કે આ રોડ આવે, અને પેલા વૃક્ષો કાપે. તો તેમાં કેવું છે કે, આપડે એક બધું કાપવામાં આવે, તો જે આપડે જે વાયુ પ્રદુષણ છે. એનું વધે, અને જે ઓક્સિજન નું પ્રમાણ છે, એ ઘટી જાય. તો લોકોને શ્વાસ લેવામાં, આજને દિલ્હી જેવા રાજ્યોમાં, તકલીફ પડે છે. તો તમારું શું કેવું છે?
બિલકુલ સાચી વાત છે તારી, પણ મને તો એવું લાગે છે કે હ ને હ, મને તો દિલ્હીમાં મેન કારણ તો એમ લાગે છે કે મોટી મોટી અમલી વધી રહી છે. મોટી મોટી કંપની વધવાની, કે લોકો ખુબ જ શરીરની ગ્યાસ પણ સોળી રહી છે. સર, ઝેરીલી ગેસ તો સોડી જ રહી છે, સાથે સાથે ગદુ પાણી પણ સોડી રહી છે.
હ.
જેના કારણે છે ને, ઘણા બધા જળચર, પાણી, ઘણા લોકોને તો નુકસાન થાય જ છે, પણ છે ને, સાથે સાથે જળ જર પાણીને પણ નુકસાન થાય છે. તો જળચર જળ પાણીને નુકસાન થાય છે, એ બાબત તારે શું માનવું છે?
હા જેમ કે મોટી ફેક્ટરીઓ હોય એ લોકો શું કરે કે જે ફેક્ટરી ન ગંદુ પાણી હોય છે એને ડાયરેક્ટ ઉલામાં જ નાખે છે. રિવરમાં જ નાખી દે છે એના કારણે પ્રદુષણ વધી રહ્યું છે.
હા બિલકુલ સાચી વાત છે તો નહી કરવું જોઈએ અને ઘણી બધી કંપનીઓ પર સરકારે ફરજયાત બેન લગાવવું એવું મને તો લાગે છે.
તમારી વાત તો સાચી છે પરંતુ જે આજના જમાનામાં જે ઓગણીસો અ નેવુંમાં પણ એક રિપોર્ટ બહાર પાડવામાં આવી હતી. જેનું નામ ઇન્ડિયન્સ પોલ્યુશન એક્ટ હતું. જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે. જે ઈન્ડિયા છે, એનું પ્રદુષણ ત્યારના કમ્પેરમાં આજની જે રિપોર્ટને કમ્પેર કરવામાં આવ્યું તો એકદમ વધી ગયું છે પ્રદૂષણ
હા બિલકુલ હ વાત સાચી છે, તારી પણ આ વૃક્ષો કપાવાનું પણ એક મોટું કારણ છે મને તો એવું લાગે છે કે આપ તો તેની સામે આપડે સૌ વૃક્ષ વધુ આવીએે. તો બહું સારું કેવાય એવું મને લાગે છે તમારું શું માનવું છે?
તમારી વાત સાચી છે અ આપડે પ્રોબ્લેમ એક જ જગ્યા ની મળે. ઘણી જગ્યા આપડ એ પ્રોબ્લેમ આવે છે, જેમ કે જોવા જઈએ તો આપડે ગવર્મેન્ટ જે આપડી સરકાર છે તેને કે પ્રદુષણ લગાડવા જોઈએ કંપની પરને એવું કે પ્રદુષણ નહી કરવાનું આમ તો બી પ્રદૂષણ વધી જ જાય છે.
સારું છે, પણ એ વાત તો તમારી સાચી છે. પણ આજે અમે જ્યાં રહીએ છીએ ત્યાં આજુબાજુ મોટી મોટી કંપનીઓ છે જે પ્રદૂષણ ખૂબ જ કરે છે જેના કારણે આજે ખૂબ જ ગરમી વધી રહી છે પણ આજે અમારા એસી વગર રહેવા એવું નથી. એસી વગર રહેવું એ મારા માટે મુશ્કેલીજનક બની ગયું છે. એ બાબત તો તમારું શું માનવું છે?
હા મારે એવું કેવું છે કે આપડે એક લુપમાં ફસાઈ ગયા છે. જેમ કે હમણાં ગરમી છે તો ગરમી માટે લોકો એસી ચાલુ કરે છે અને એસી ચાલુ કરવાના કારણે જે એક હાર્મફુલ વાયુ આવે એ બહાર જાય છે, જેના કારણે આજે પ્રદુષણ વધતું જ જાય છે જેવો જેવો વિશે એનો ઉપયોગ વધે છે તેવી જ રીતના પ્રદુષણ વધે છે.
હ અને આજે વોઈસ પોલ્યુશન જેમ કે વોઇસ પોલ્યુશન એટલે કે હવાનું કરે કે અવાજ પ્રદુષણ અવાજ પ્રદુષણ એ ઘણા બધા ટ્રાફિક જામ થાય છે, ત્યાં બધા પોતાની ગાડીઓ ઉભી રાખે હોર્ન માર માર કરે છે જેના કારણે વોહીસ પોલ્યુશન એટલે અવાજ પ્રદુષણ ખુબ જ વધી રહ્યું છે તમારું શું માનવું છે, બાબત? તમારું શું માનવું છે બાબત માં
હમ તમારી વાત તો સાચી છે કે નોઈસ પોલ્યુશન તો છે જ એજ પ્રમાણે પ્રકાશ પ્રદુષણ પણ વધી રહ્યું છે. જેમ કે આપણે પહેલા જોતા હતા તો બહાર જોવા પર આપણા અલગ પ્રકારના અ સ્ટાર્સ જોવા મળતા હતા પરંતુ એ જ સ્ટાર્સ આજે જોવા મળતા નથી જેનું કારણ પ્રકાશ પ્રદુષણ છે અને વાયુ પ્રદૂષણ છે. તો એમાં તમારુ શું કેવું છે?
હા તમારી વાત સાચ છે પણ આજે કે ને કે આજે વસ્તી વધારો ખુબ જ થઈ રહ્યો છે વસ્તી વધારવાના કારણે પોતાના ઘરમાં વાહનો પણ વધી રહ્યા છે. મ કે બધાના ઘર દીઠ મતલબ કે ફેમિલીમાં જેટલા મેમ્બર હોય ગાડી હોય જ છે એવું મને તો લાગે છે અને જેના કારણે બધા પોતપોતાની પ્રાાઈવેટ વાહનો નો ઉપયોગ કરે છે. એક એક નઈ જરૂર હોય તો પણ. એક સ્કૂટરની જગ્યાએ બે સ્કૂટર લઈ જાય છીએ એવું મને તો લાગે છે.
તમારી તમારી વાત સાચી છે લોકો જો પોતાના ઘરમાં ત્રણ થી ચાર ગાડીઓ રાખવાના બદલે એક બસ નો ઉપયોગ કરી લે કા તો એક પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ નો ઉપયોગ કરે તો પ્રદુષણનું જે પ્રમાણ છે એમાં આપને ઘણો બિગ બોસ જોવા મળી શકે છે ઘણો ચેન્જીસ જોવા મળી શકે છે.
હા બિલકુલ સાચીત છે મને તો એવું લાગે છે, કે આજે પબ્લિક ટ્રાન્સપોર્ટ જેમ કે ટ્રેન થઈ ગય પછી બસ થઈ ગઈ પછી મેટ્રો થઈ ગઈ હ થઈ ગઈ એનો ઉપયોગ આપણે વધુમાં વધુ કરવો જોઈએ જેથી આપણે આપણે આપ વાહનો ઓછા ચાલે વાયુ પ્રદુષણ ઓછું થાય. અને આજે સરકારે નિયમ લાવી દેવો જો કે જે વધારે પોલ્યુશન મતલબ વધુ પ્રદૂષણ કરતી બાઈકો અને અ અ સરકાર એ ગાડીઓ એ બંધ કરી દેવી જોઈએ એવું લાગે છે તમાર શું માનવું છે, એ
મારું એક રિવોલ્યુશનરી વસ્તુ જે કેવી છે. એમાં એવું છે, કે આપણે ભારતમાં જે પેટ્રોલ અને ડીઝલ ની ગાડીઓ છે એનું પ્રમાણ વધતુ જઈ રહ્યું છે. જેના કારણે જો સરકાર ન ફોકસ અગર ઇલેક્ટ્રિક કાર પર હોય ઇલેક્ટ્રોનિક વાહનો પર હોય તો આપણે ભારતમાં જે પેટ્રોલ અને ડીઝલની જે ડિપેન્ડન્સી છે, બીજા દેશો પર એ પણ ઘટશે અને જે પ્રદુષણનુંું પ્રમાણ છે, એમાં પણ ઘટાડો જોવા મળશે
હા બિલકુલ સાચી વાત છે ને મને તો આજે એવું લાગે છે. ઘણી બધી ગાડીઓ પીયુસી વગર ચાલે છે, મારા એક વર્ષ ન બીયુસી ફરજિયાત કરઢાવવાનું હોય છે. જેના કારણે જે તો સરકારે હવે એવો નિયમ લાવવો જોઈએ કે જેના પાસે પીયુસી ન પીયુસી ના ડોક્યુમેન્ટ ન હોય તે લોકોને દંડ ફટકાર હોવો જોઈએ પાંચસો પા રપ જે કરીને પોતાનું પીયુસી કરાવે અને પોતાની વાહનોની સર્વિસ સારી રીતે કરાવે અને હવા અને વાહન પ્રદુષણ વાહનો હવાનું પ્રદુષણ નહી કરી શ
એ જ એ જ રીતના આપણે અનેક પ્રકારનો આપણે જે ઉપાયોની વાત કરીએ એ ઉપાયોને લાગુ કરવાથી આપણે જે પર્યાવરણનુંું પ્રદુષણ છેને ઘટાડી શકી છીએ. તો એવી જ રીત આપણે આગળ પણ વાતો કરતા રશું
ઓકે